હ શું મારો અવાજ આવી રહ્યો છે મિત્રો તમને?
હા મિત્રો તમારો આવાજ આવી રહ્યો છે.
કેવું ચાલે છે.
હા મસ્ત
તમારું કેવું ચાલી રહ્યું છે.
બસ મારે પણ સારું છે બધું જમી લીધું?
હા જમી લીધું
હા મે પણ જમી લીધું શું તમે હવે ફ્રી શો?
હા હવે જમી લીધુ એટલે હવે હું ઠીક છું.
હ તો આપણે આજે બાળકોમાં મોબાઈલ ફોનની આદત એના વિશે થોડી ચર્ચા કરીએ
હા ચાલો ને થોડી ઘણી ચર્ચા આપણે કરીએ
હા તો આજના આધુનિક યુગમાં મોબાઈલ ફોન જીવનનો મહત્વનો ભાગ બને ગયો છે. અને જોવા જઈએ તો બાળકો પણ નાની ઉંમરથી જ મોબાઈલ જોવાનું મોબાઈલનો ઉપયોગ કરતા હોય છે, અને શરૂઆત મા મોબાઈલનો ઉપયોગ ભણતર માહિતી મેળવવા અથવા મનોરંજન માટે થાય છે. પરંતુ ધીમે ધીમે તે આદતનું સ્વરૂપ ધારણ કરીરી કરી શકે છે, અને બાળકો લાંબા સમય સુધી મોબાઈલ ગેમ રમ રમે છે, વિડીયો જોય છે, અથવા સોશિલ મીડિયાનો ઉપયોગ કરે છે. તેના કારણે તેમની આંખો પર ખરાબ અસર પડે છે. અને ઊંઘ ઓછી આવે છે, અને સારી પ્રવૃતિઓમાં ઘટાડો થાય છે, એવી ઘણી બધી પ્રવૃતિઓ થતી હોય છે, જેમાં અમુક અમુક જે ખરાબ આદતો છે, એ એ પણ બાળકોમાં દેખાઈ રહ્યું છે. કારણ કે સાચે જોવા જઈએ તો મોબાઈલના સાચ ચો ઉપયોગ પણ ખરો છે, પણ એનો અમુક બાળકો જે છે, એ અલગ રીતે ઉપયોગ કરતા હોય છે. અને મોબાઈલનો ઉપયોગ જોવા જઈએ તો ભણવામાં અને વાંચન લખન પછી વિ ડીયો જોવામાં એમાં ઉપયોગ કરી શકાય છે, પરંતુ અમુક બાળકો જે આખો દિવસ ગેમ રમતા હોય છે. અને નકામ નકામ ના જોયા કરતા છે, એના કારણે થોડુંક નુકસાન પણ થઈ શકે છે, અને ખાસ કરીને આખ પર તો વધારે એની અસર થતી થતી હોય છે. એના એના લીધે એના લીધે ઘણી બધી બીમારીઓ પણ અને સારી રીતે આપણે ઊંઘી પણ ન શકીએ એવું પણ થઈ શકે છે, તો શું મિત્ર તમારા બાજુ પણ એવા બાળકો છે?
હા મિત્રો તમે કયું તેમ હું તમને બાળકોમાં મો બાઈલ ફોનની આદત પર થોડું ઘણું કવુ છું જેમાં આપણે જોઈએ તો મોબાઈલની આદત ની નકારાત્મક ઘણી બધી અસર થાય છે, પણ આપણે જોવા જઈએ તેમ આમ બે મુખ્યત્વે. અસરો ખાસ પ્રકારનું છે, જે શારીરિક અસર, તેમજ માનસિક અસર. શારીરિક અસર એ કે જે આપણે વધુ પડતા મોબાઈલ ફોન ઉપયોગ કરવાથી એખ સમસ્યા, શ્રધા તેમજ ઊંઘનો અભાવ થતો હોય છે, જેમ આંખોની સમસ્યામાં, નાની ઉમરે ચશ્મા આવવા. તેમજ આંખો સુકી થવી અને માથાનો દુખાવો. નો આડઅસર થાય છે. ઊંઘનો અભાવ એ રાત્રે મોડે સુધી ઘણા બધા બાળકો ફોન જોતા હોય છે. મ તેથી તેઓ પૂરતી ઊઘ લેતા નથી અને આખો દિવસ થ હોય છે, એ તો પૂરતા થાક લેતા નથી. માનસિક અને સામાજિક અસર તરીકે આપણે ચીડિયાપણું અને ગુસ્સો
હ
એ વધારે પડતો થાય છે, જેમાં ફ પડાવી લેતા જ બાક હિંસક કે જીદી બની જાય, અને એક એકાગ્રતા ન અભાવ પણ તેમમાં થતો હોય. થતો હોય છે, જે ભણવામાં કે અન્ય સર્જનાત્મક પ્રવૃતિઓમાં ધ્યાન પરવી શકતા નથી તેઓ, અને સામાજિક અંતર તરીકે બાળક વાસ્તવિક મિત્રો બનાવવા કે પરિવારો સાથે વાત કરવાને બદલે. તેઓ આખો દિવસ મોબાઈલમાં લાગી રહ છે અને. મોબાઈલ સિવાય એ લોકોનું ગસ્સો બીજા પ્રવૃત્તિમાં રસ ધરાવતા નથી. જેથી તેમની માનસિક અને શારીરિક અસર બગત તી હોય, તેમજ આ સમય ન આ સમસ્યા ન હો ાર ઉપાયો ઘણા બધા હોય છે પણ તેમાં માતા પિતા પોતે રોલ મોડેલ બની જાય છે જો, માતા પિતા આખો દિવસ ફોનમાં પરવાએેલા
હ
રહેશે તો બાળક પણ એજ શીખશે ને. તેથી માતા પિતા એ પણ ખૂબ જ ધ્યાન રાખવાનું હોય છે કે બાળકોને અવસર સમય માટે જ ફોન આપવો જોઈએ, અને પૂરતા કામ માટે જ આપો જોઈએ. જેમ કે ગેમો રમી અને મોબાઈલ નો દુરુપયોગ કરો, એ પ્રચાર નહી આપ
તેની કાળજી ખાસ રાખવી જોઈએ માતા પિતાને
હા મિત્ર તમારી વાત સાચી છે તમારા પાસે પણ ઘણા બધા એવા બાળકો છે જે આખો દિવસ મોબાઈલ જોતા હોય સે અને એ લોકોના માતા પિતાઓ પણ એ લોકોને કઈ કેહેતા નથી કારણ કે એ લોકોને એક જાતની છૂટ આપી દીધી હોય છે કે એ લોકો આખો દિવસ મોબાઈલ જોતા હોય છેને ગેમ ર મેં છે. કારણ કે આપણે જોવા જઈએ તો ઘણી બધી એવા નુકસાન પણ છે. અમારા ગામમાં તો નાના નાના છોકરાઓ પણ ગેમ રમતા હોય છે. આખો દિવસ ગેમ રમ્યાં કરે. અને એની પાસે ગાંડા થઈ જતા હોય છે. પણ અમુક મા બાપ પણ ધ્યાન આપતા નથી. તો એના માટે પણ અમુક મા બાપે પણ ધ્યાન આપવું જોઈએ. આપણે એક એવું રાખવું જોઈએ ટાઈમ કે આટલા ટાઈમ આપણે જઈ શકીએ તેટલુ જ ટાઈમ જવું જોઈએ કારણ કે વધારે જવાથી આપણને કાય ફાયદો નથી ઉલટું નુક સાન થવાનું છે એના કારણે જો ધ્યાનમાં રાખીએ તો વધુ વધુ સમય ન ઉપયોગ કરતા થોડા સમય માટે જ ઉપયોગ કરીને એને મૂકી દેવું જોઈએ અને એવું લાગે તો જરૂર પડતો જ ઉપયોગ કરવો જોઈએ. કારણ કે તમે કીધું એ રીતે કે નાનપણમાં જ ચશ્મા આવી જતા હોય છે. પછી ચીડિયા પનું ગુસ્સા આવે એવું ઘણું બધું થતું હોય છે અને તમે કીધું એ રીતે કે ખાસ કરીને બે રીતે જશે હોય છે શારીરિક અને માનસિક અસર તો એના માટે ખાસ જવાબદાર તો માતા પિતા જ કહેવાય કારણ કે જો માતા પિતા જો બાળકોને મોબાઈલ ન આપે તો એ લોકો જોવા વાળા નથી એટલે જો એના માટે માતા પિતાએ ખાસ ધ્યાન આપવું જોઈએ. અને ખાસ કરીને નાના બાળકેને તો ફોન આપવો જ ના જોઈએ. તો તમારું શું કેવું એ વિષય પર
હા મિત હા મિત્રો તમે કીધું એ જ પ્રમાણે કે બાળકોને પૂરતા ટાઈમ નક્કી કરવા જોઈએ કે આટલાક સમય માટે જ કરવા ઉપયોગને હ અભ્યાસ અંગે કે અંગત જાણકારી મેળવવા માટે જ ફોન નો ઉપયોગ કરવો.
ગેમો રમી પણ એટલી બધી નઈ રમી કે આખો દિવસ ગાંડાની ગેમ રમા કરવાની આપણે અમુક ટાઈમ મુજબ ચાલવો જોઈએ જેમથી આપણને તેની કેટલીક આડી અસર ના થાય એની પણ કાળજી રાખવાની હોય છે. તેમજ મોબાઈલનો ઉપયોગ ઘણા બધા નહી કરવાનો હોય ત્યાં પણ કરે છે જેમ કે પેટ્રોલ પંપ પર આપણને જણાયેલું હોય છે કે મોબાઈલ ફોન થી દૂર રાખો જેથી અકસ્માત કે હાદસો ન થ જાય. તેની પણ કાળજી રાખવી જોઈ મોબાઈલ ફોને. સાધન છે રમકડું નહી બાળકોને ડિજિટલ દુનિયાની સજા આપ આને બદલે તેમને વાસ્તવિક દુનિયાના આનંદ. જેમ કે પ્રકૃતિ મિત્રો અને પરિવાર સાથેનો સમય ન
પરિચય કરાવો એ આજના સમયની મોટી જરૂરિયાત છે પણ અના બાકો
મોબલ માંડી રહે છે તેથી તેમને. ઘનવાદી માનસિક માનસિક શક્તિ પર આડઅસર થાય છે.
આમ જોવા જોઈએ તો બાળકોએ પૂરતો સમય માટે જ મોબાઈલ નો ઉપયોગ કરવો જોઈએ.
હા મિત્ર આ વાત તો તમે સાચી કીધી કારણ કે ખાસ કરીને અમક જગ્યાએ તો મોબાઈલ માટે ચોક્કસ ના પાડેલી હોય. અને તમે કીધું એ રીતે કે. મોબાઈલ એક રમકડું નથી અને એને સાચી રીતે ઉપયોગ કર આવ જોઈ અને ઘણી જગ્યાએ મોબાઈલ માટે તો ના પાડીે ગ છે અને ઘણા બાઈક કાર ચલાવતા ચલાવતા પણ મોબાઈલ જતા હોય છે. તો એના પાછળ પણ એક દુર્ઘટના દુર્ઘટના થવાની સંભાવના છે તો આપણે. જાતે પોતે ધ્યાનમાં રાખવું જોઈએ કે આપણે કઈ રીતે શું કરી શકીએ. અને તમે કીધું એ રીતે કે બાળકોને. આવી રીતે આડઅસર આપવાને બદલે જો એ લોકોને ફરવામાં અને શારીરિક રીતે રમવામાં જો આપણે. એ લોકોને ટેવાડીીએ તો એ સારા સારી રીતે આગળ વધી શકે અને આવા ફોન થી દૂર પણ રહી શકે. તો મિત્ર તમે જે તમારા જીવનનો જે મને એ બાળકો વિશે બધું એ જણાવજે એના માટે તમારો આભાર.
હા મિત્રો તમારો પણ ખુબ ખુબ આભાર.